હલો, હા બોલ. હલો આવે છે અવાજ? હા-હા. આવે છે બોલ. હા. શું વાત ચાલતી તી? પેપરની, સ્કૂલની હા. સ્કૂલ સંતાનામાં ભણી છું એમ.
અચ્છા ત્યારે ત્યાં આગળ જ બીજી સ્કૂલ છે ને. જવાહર જવાહર જવાહર વિદ્યા મંદિર.
બહ બ. ક્વાસ જવાનગર. હા હા નથી સારી યાર પબ્લિક સારું નહિ આવતું એ બાજુ. હમ.
મારો ટેન્થમાં નંબર ત્યાં. તો.
ઓકે ત તો જલસા હશે. ક્યા.
નથીતીી કરે.
નથીંત.
વન તો ઇવન તો તેનો જે પ્રિન્સિપલ છે. એ પપ્પાના ફ્રે્રેન્ડ છે. કીધું તોું પણ મહેનત.
કીધું તું પ્રિન્સિપલને કીધું. તો.
હે હા તો ઓળખાંણ છે.
સરસ સરસ.
હમ પણ નતું કર્યું.
બરાબર છે ફેકલ્ટી એવા આવ છે ને એટલે.
નહી આમાં શું સી ન હતો કે બધા ક્લાસમાં થતી હતી એક્સેપ્ટ મારા.
ગલત ક્લાસમાં બે ખોટા ક્લાસમાં. હમ. હમ હા અમે અમે જયારે હતા ને. ટ્વેલ્થમાં. ત્યારે જવાનગર. ઘરમાં જે લોકો. કોના નંબર આ્યા તને. તો આપણને. ને સો માર્ક્સનું પેપર હો ટ્વેલ્થ નું. તો. ત્રીસ કે વીસ કે ત્રીસ ના એમસીક્યુ હતા પ્રોપર યાદ નહીિ પણ વીસ વીસ તો હશે જ છેલ્લા એટલા બધ. બ તો જ એમસીયુ લખાવતા હતા હવે પાસ થવા માટે જોઈએ કેટલા. પાત્રીસ કે. હા. તેત્રીસ જોોઈએ. તો હવે તેત્રીસ માંથી વીસ કે ત્રીસ ના તો લખાઈ દે એમસીક્યુ. તો લાવવાના કેટલા રહ્યા. તો અને એમાં બે બે માર્ક્સ. ્ હોય ત્રણ માર્ક્સ ના હોય પાંચ માર્ક્સમાં દસ.
અરે ગપ્પા મારે તો બીજા તો પા બીજા દસ તો દસ પંદર તો આરામ થ જાય જાય.
આ. જાય આરામથી આઈ જાય. હા પેપરમાંટ. થી ત્રણ કલાક બેઠા બેઠા. કરો શું અંદર ગપ્પા જ મારો ને. તો આઈ ના જાય માં. જલસા આતા એ લોકો એ. કુર્ના જે હતા ને એમને તો.
મારો ત્યાં નંબર આવ્યો હતો પણ મારે જલસા ન.
તો અને એ ટાઈમે નંબર બી એવા લોકોને સ્કૂલમાં આવ્યો હતો કે જેમને ખરેખર આવી જ આવી વસ્તુની જરૂરત હતી. થી બોલ એટલે ફાઈ ગયા તા એ લોકો. કતો.
તો સારું કહેવાય. મે મે ટ્વેલ્થમાં અમે ટ્રાય કર્યું હતું. ટ્વેલ્થમાં અહીંયા વિઝનમાં હતું તો ત્યારે. વોશરૂમમાં બુક મૂકી રહ્યા હતા. વન ભાય વન જવાનું ખોલી ખોલીને જોવ. બટ એમાં શું હા અમારે તો જોરદાર. કલ.
છે છે છે.
ઇવન ભારત. તો તેના જે વાઇસ પ્રિન્સિપલ અને ટ્રસ્ટી છે એમની જોડે માથાકૂટ થાય.
હા. અમારા બે્યાવ બહુ થતું હતું સ્કૂલ માં
સુધર.
એટલે આવા કાંડ બહુ થતા તા કે સીધા પ્રિન્સિપલ જોડે જાય.
અરે મારે તો શું બધધા પપ્પાને ઓળખે. તેના પ્રિન્સિપલ ખો ખો અ એ ઓળખે પછી વાઇસ પ્રિન્સિપલ પટેલ.
હા.
ભાગી ગયા હતા. કેનેડા.
તને ખબર છે આપડી કોલેજ માંથી બે ફેક કલટી ભાગી ગયા છે.
આપલા જતીન સર સર
હા જતીન ના રોઝ રોઝ રોઝ મેડમ. તે જોુયાત નહી? ફોટો વોડો હસને સોશિયલ મીડિયામાં તો બતાઈશ.
ચોક્કસ ચોક્કસ.
હા.
અમારે અમારા જે વાઇસ પ્રિન્સિપલ હતા એમણે કપલું કર્યું હતું. અને એમને પછી હા પછી એમના છોકરાને કે છોકરીને મળવા કેનેડા ગયા અને જવાના તને પેલા જ બધું કફલો કરી દીધું હતું એમને એટલે અમારા જે પ્રિન્સિપલ હતા ને એમનો છોકરોય કેનેડા તો એમને મળવા જવું. તો એમને ખડી મૂક્યા
બાપરે.
એમને કાઢી મૂક્યા. વિચાર પછી એમણે છે ને ત્યાં જ બીજી કુલ્પ ખોલી એ જ કેમ્પસમાં રવેજમાં હા એજ કેમ્પસમાં બીજી સ્કૂલ ખોલી. બહુ ખતરનાક. અને અમારા જે. પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ અમારા જે બે ત્રણ ટ્રસ્ટી.
ત્રણ.
ત્રણ ટ્રસ્ટી કે જેમને હું ઓળખું છું. હ. મોમિન મકબૂલ. સાજદ સાજિદ વોરા સાજદ. અજીત વોરા અને જિગ્નેશ પટેલ. આ ત્રણ ટ્રક છે ટ્રસ્ટ બધા પપ્પાનો. પ્લસ તનું જે એડમિનિસ્ટ્ર્રેેશન. સ્ટાફ હતો અ મિત્તુલભાઈ પછી પતલા પતલા શું નામ હતું અઅ એમનું નામ અત્યારે એમ નહી બટ આ જે હતા ને એમના સ્કૂલનું કંઈક કામ હોય ને તો તમારા પપ્પાને ફોન કરા. કે સાહેબ આ કરે.
હા.
કેમકે આગળ અહ જે અહ શું કહેવાય ગુજરાતી ભાષામાં શૈક્ષણિક.
કાર.
હા કાર્ય
હા.
લેવું લઈ લને એમાં ઓળખતા હતા.
બરાબર છે.
બધા ઓળખ્યા એટલે આમનું કંઈક કામ અટકે ને કંઈક કામ કરાવવાનું હોય તો ડાયરેક્ટ મારા પપ્પાને ફોન કરે. એટલે બધા જોડે સંબંધ સારા ને. તો ડાયરેક્ટ મંડાય અહીંયા તો અહીંયા હું પેલા જેની સ્કૂલમાં હતો ને ત્યાં અહ ત્યાં પણ પપ્પાના ફ્રેન્ડ્સનેું તો કેવી દાટી મળે સાહેબને ફોન કરું અને પપ્પાના ફ્રેન્ડ હતા એક અહ
તારે કેવાનું તાર સામે કેવાનું પછી કામ કરવા આવજો કઈ. એટલે હું સાહેબને ફોન કરીશ પછી
ક પથારી ફેરવી ના બંને જગ્યા એથી
મધ અબા ના સ્કૂલ ના.
એ મારી ઇમ્પ્રેશન આમ સારી આમ મસ્તી ખોરી એવું ખોરું બટ આમ ઇમ્પ્રેશન સારી પ્લસ મારા પપ્પાનું એ ના આમ બગડે ને એને લીધે હું ના કરું. એના લીધે હું બધી બહુ જ જગ્યાએ અહ મારા હાથ.
સેમ આ તારીસ સ્ટોરી છે ને તેમ મારા એક. ફ્રેન્ડ જેવી છે એના પપ્પા કોર્ટ માં છે. જજ અને. એટલે એના પપ્પા જજ છે ને તો આવા બધા કોન્ટેક હોય મોટા મોટા. પ્રિન્સિપાલ. અને અમએવા જ બધા કોન્ટેક્ટ છે એમના તો. પોલીસને તે બધું તો એની બી સ્ટોરી આવી છે એટલે એની જો વાત કરવાય ને તો એ બી મોટી મોટી ફિલિંગ આવે કે ઓહો હો હો. સામે કેટલું મોટું માથું છે એમ થાય.
અરે પણ આ આ વસ્તુ આમ સારી કેહેવાય. ખરાબ વધારે કહેવાય કેમ કે બધી જગ્યા. ગેમ બહ આમ. ક્લસ્ટર ફોબિક ફીલ કરે. કે કઈ કરાય જ નહી શાંત બેસી રહેવાનું મારે આ. પહેલી સ્કૂલ હતી ને એમાં શું સઇન થયો હતો સેન્ટ મેરીિઝમાં. કે ત્યાંના બધા ઓળખે પ્લસ. ત્યાંના જે મેઈન સ્ટાફ હતો. તો મહેન્દ્ર. સર મળરી ગ. જજ સર દિલીપ સુનતા મેમ ભાવના મેમ સસિકલે ટીચર સુનતા મેમ સ્મિતા સ્મિતા.
હા.
પછી કોણ છ ત્યાના. પ્રિન્સિપલ્સ રોકી પિન્ટો ફાદર જસ્ટીન સ. સ્મિતા સિસ્ટર. વધારે પડતા બધા ઓળખે તો ત્યાં મારા. ત થાય એ. પ્લસ તેના જે પીઉન હતો ને પીઉન. એ ઓળખ્યા કેમકે આ બધી જે મીટિંગ્સ હોય ને એ અમારે ત્યાં હોલમાં થાય. એટલે તારે આવે ને પપ્પા.
હા.
તો તારે મળે અને વાતચીત કરે એમને ખબર કે આમનો બાબુ એમ પડે કેમ કે મને લેવા કરવા આવે ને. મને લેવા આવે મારી બેનને લેવા આવે. ટ પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં આવે્યા. એટલે ઓળખ્યા. અમારા વોચમેન ઓળખે. વોચમેન જોડે નંબર એ ખરો. ટાઈમ આપડે છે ને ટાઈમ તો વાત કરું.
હમ હા હા વાંધો નહીિ બોલ બોલ.
તો મારે એક વાર શું થયું હતું મારો ફ્રેન્ડ હતો. એની ગર્લફ્રેન્ડ હતી. તે.
હ હા.
આમાં કે એવું કે ડાયરેક ના આપે જે પણ આપવા કરવાનું અહી. તો એ હા હું આપ્યા આવું કેમ. કે મારે બંને સાઈડ બને.
હા.
મા બંને સાઈડ તો એમ એમાં મારા વાન વાળા દાદા.
હમ હ.
તેમમણે બાફી. અને બાકી હતા. તો ગિલા પહચ મેને માફી હ.
હા હા.
પછી ઘરેથી જે સંભળાયું છે જે. સંભળાયું છે અને હું એક. ઘણી વાર થયું હતું.
અગે ર.
એટલે આવી બાબત અને આમાં કેવું નામ પડે કે એ મેન કામ કરનારો હું એવું નહીિ કે પેલાનું કામ કરવા જાય છે. એવું નામ મારું બગાડ્યું.
અરે રે.
આવું થાય છેું.
સ્કૂલ ના ટાઈમમાં તો આવું બધું બોલું થાય. અ તો સ હો. જો મેચ્યોરિટી ને એવું થઈ જાય ને પણ સ્કૂલ ટાઈમ તો વાપરે બઉ.
અરે સ્કૂલ ટાઈમ તો ક્યારેય ભૂલાય નહી.
હા હા ખરીખાય. ચાલું તન થોડી વાર માં કરું મને બીજો કોલ આવે છે. હાં.